બસ બસ મજામાં તું કેમ છે?
મેં પણ મજામાં.
હા બોલો શું કરો છો તમે અત્યારનું વાતાવરણ તો જો કેવું બદલાઈ ગયેલું છે.
હા હવે અત્યારે અમારી બી એક્ઝામ પૂરી થઈ જ છે હવે માસ્ટર કમ્પ્લીટ થયું છે એટલે હવે જોઈએ હવે જોબનું ને. રોજગાર માટે કઈ
નહી નહી જોવું જ પડે ભણે એ સાથે આપણે ભણવાનું પતે ને એટલે તરત આપણે જોબ માટે બી જોવું જ પડે. કારણ કે સારું ભણેલા હોય તો સારી જોબ મળશે ને સારી જોબ મળશે તો જ આપણું જીવન સારું જાય.
હા હવે તો ઘણા બધા ના નાનલા વ્યવસાયને વિકસિત થા અહ સ્થાપના થયા કરે એટલે હવે રોજગારનો તો કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી પરંતુ આપણે છે ને સ્કીલ શીખવું પડે.
હમ્મ એ વસ્તુ મેઈન બાબત છે કે સ્કીલ વગર કઈ પણ નહી કરી શકે. ભણવું પણ જરૂરી છે અને ભણવાની સાથે સાથે સ્કીલ પણ હોવી ખુબ જ જરૂરી છે. જો આપડા ભણી પણ લીધું અને સ્કીલ નહી હોય તો વ્યવસાયમાં કઈ પણ કામ લાગી શકે નહી બિકોઝ કે તે જોયું હશે કે પેલા શું કરતા લોકો કે એટલું બધું ભણતા નતા પણ એ લોકોમાં એટલી બધી સ્કીલ હતી ને કે એ લોકો જે પણ વ્યવસાય કરતા હતા ને એમાંથી માટી માંથી એ લોકો સોનું કાઢી લાવતા હતા.
હા પણ હવે તો બધું ભણવાનું જ છે ખાલી છોકરા લોકો ખાલી ભણવામાં જ પછી બાકીની ઈતર પ્રવૃત્તિઓમાં કોઈ પણ સ્ટુડન્ટસ વધારેે પાર્ટીસીપલ હ પાર્ટીસીપલ જ નથી કરતું.
હા સાચી વાત છે. લોકોને હવે એવું થઈ ગયું છે કે બીજી ઈતર પ્રવૃત્તિઓમાં કોઈ જ રસ રતો નથી બસ એ લોકોને જેટલું આપવું એટલું જ કામ એ લોકો પૂરું કરવાનું. એ સિવાય બીજું કોઈ પણ કામમાં એ લોકોને રસ રહેતો નથી. એવું થોડી હોય એવું નહી ચાલે એટલે જ એ લોકોનું માઈન્ડ પણ ડેવલોપ નથી થતું અને સારી રીતે એ લોકો કોઈ પણ કામ પણ પૂરું પાડ-પાડી નથી શકતા.
હા, મેં પણ શું કર્યું ખાલી કોલેજ કર્યું તો ખાલી કોલેજ પેરી કોલેજ સાથે એક્સફ સ્કિલ્સ કરસે ને તો મને જરાક આપડે બેનિફિટ થશે કે તરત જ જોબ ને મળી શકે.
સાચી વાત છે. કોલેજમાં કોલેજની સાથે સ્કૂલની સાથે આપડી સ્કૂલ અને કોલેજમાં એટલી બધી એક્સ્ટ્રા એક્ટિવિટી હોય છે પણ આપણને રસ પણ નથી હોતો ને આપડા પેરેન્ટ્સ પણ આપણને ફોર્સ નથી કરતા હોતા કે ભાઈ તમે ભણવાની સાથે આપ પણ સ્કીલમાં જાઓ નવ નવ કઈ શીખો જાણો અહ તમને અનુભવ થાય એનાથી તમને ઘણું સારું રહેશે ભવિષ્યમાં કે આપણે કોલેજ સિવાય કોલેજમાંથી કોઈ પાર્ટિસિપેટ કરીએ અને બહાર જઈએ તો બીજી કોલેજના બીજી સ્કૂલ ના છોકરા છોકરીઓ સાથે આપણે મળીએ એ કો નોલેજ આપણને ઇન્ટરએક્સચેન્જ થાય એ લોકોને કંઈ આવડતું હોય તો આપણને ખબર પડે નવું નવું જાણવા મળે લોકો સાથે કેવું બિહેવ કરવાનું કેવી રીતે વર્તવાનું કઈ જગ્યાએ શું હોય એટલે ઘણી બધી વસ્તુઓ જો આપણને આવી નાની નાની શીખીએ તો મને એવું નથી લાગતું કે વ્યવસાયમાં આપણે કોઈ જગ્યાએ પાછા પડી શકતા હોઈએ.
હા મને પણ એવું જ લાગે છે. કારણ કે આપડા વલસાડમાં છે ને હવે આપડે અકાઉન્ટન્ટમાં છે તો અકાઉન્ટમાં એ લોકો ફોરેન અકાઉન્ટ લાવે કેમ કે ફોરેનમાં છે ને એ લોકોએ ડોલરમાં અમાઉન્ટ આપવું પડે ત તો આપણા વલસાડમાં એ લોકો છે ને ઈન્ડિયામાં એ લોકો અકાઉન્ટ આપી દે એ લોકો અકાઉન્ટ એ લોકોનું સરભર કરે ફોરેન કન્ટ્રી ના નાના નાના જે વ્યવસાય હોય ને ફોરેનમાં તે તો એટલે આપણને છે ને હ રોજગાર સરળ થઈ ગયો એટલે આપણે જોબ માટે જાય તો બધી જગ્યાએ વલસાડમાં હવે સીએ અરવિંદ શાહ છેયમ ઓફિસ છે તો ત્યાં જગ્યા ખાલી હોય જા
હમ્મ, હમ્મ. અચ્છા હા એવું મે સાંભળું છે કે ફોરેઇન કન્ટ્રી ના જે પણ પર્સન હોય ઈન્ડિયાથી ત્યાં ગયેલા હોય તો એ લોકોને ત્યાંના સી એ ને બધું છે ને તો બહ મોંઘું લાગે. તો એ લોકો શું વિચારે કે ભાઈ આપણે ઈન્ડિયા માંથી આપ કોઈ એકાઉન્ટ રખાવીએ સી એ કોઈ કરા સી એ સાથે આપણું બધું કરાવીએ અને ઓનલાઈન અથવા તો ઝૂમ મિટિંગથી બધા જ ડોક્યુમેન્ટસ માહિતી જે આપવાની હોય તે આપણે એ લોકો પાસેથી લઈ લેતા હોય છે અનેને એ લોકો આપી દેતા હોય છે જેનાથી આપણો પણ રોજગાર ચાલે અને એ લોકોને પણ સસ્તું પડે છે. આ મેં હમણાં છેલ્લા ચાર પાંચ મહિનાથી જોયું છે કે ઓહ ઓહ ફોરેન કન્ટ્રીના ઓલમોસ્ટ એકાઉન્ટ ઈન્ડિયાના ઘણા બધા જે સારા એકાઉન્ટન્ટ છે ને અથવા તો જે લોકો શીખતા છે ને જે લોકોને શીખવાની ધગશ છે તે લોકો કરતા હોતા હોય છે.
હા એમાં છે ને સ્ટુડન્ટ લોકોને પણ બેનિફિટ મળે. કેમ કે એ લોકો પાંચ ટાઈમ જોબ કરી શકે એટલે એ લોકોને એમ એક્સ્ટ્રા કે લોકોને ઈન્કમ આવે એટલે એ લોકોનો આમ હિસા ખર્ચ ચાલ્યા કરે સ્ટુડન્ટનો.
હા મે અહીંયા ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ મારેલા જોયા છે કે ભાઈ સી એ એકાઉન્ટમાં કોઈને રસ હોય તો વેકેન્સી છે. અહ શરૂઆતમાં ઘણા બધા જાય છે પણ સેલરી બેઝ એનો ઓછો હોય એટલે ઘણા નીકળી પણ જતા હોય છે. પણ એ સ્ટુડન્ટ સમજતા નથી હોતા કે આપણને શીખ ખવાના પણ આપણે પૈસા આપવા પડતા હોય છે. એના બદલે એ લોકો આપણને પૈસા આપે છે. એટલે ડઝન્ટ મેટર કે તમારી સેલેરી કેટલી છે, તમને જ્યાં પણ જે પણ શીખવા મળતું હોય ને ત્યાં તમારે શીખી જ લેવું પડે. કારણ કે જયારે તમારી અત્યારે શીખવાની ઉંમર છે ને તો તમે જરાક ક વધારે કામ પણ સ કરાવે તો તમે થાકતા નથી અને ઉ-ઉત્સાહથી બધું શીખી લેતા હોયો ને એજ વસ્તુ તમને જયારે ભવિષ્યમાં કામ લાગે ને તો તમે બેઠા બેઠા શાંતિ થી આરામથી કામ કરી પણ શકો છો અને હાર્ડવર્ક પણ નથી લાગતું ને તમને રિલેક્સ થી ક થ કરી શકો છો.
હા મેમ તો મારી વાત પણ બરાબર જ છે. પરંતુ છે ને ત્યાં જાય ને તો બહુ વર્ક લોડ હોય એવું કહે છે. એટલે જરાક બી ટાઈમ જ નહીં મળે એમ કે બેસવાનો બી એમ કર્યા જ કરવાનું લાગી જવું પડે કોમ્પ્યુટરમાં આખો દિવસ એમ કે ત જે બધા મારા ફ્રેન્ડ લોકો ગયા હતા ને તે લોકો કહેતા હત
પણ હવે તમને લોકોને જે જોબ પર રાખતા છે વ્યવસાય પર રાખતા છે તે લોકોને બેસવા માટે તો નથી. તને કે ગપ્પા મારવા માટે. પણ નથી બોલાવતા કામ કરવા માટે જ બોલાવે છે તો તમે એ મેન્ટલી પ્રિપેર થઈને જાાવ કે મારે. ત્યાં કામ જ કરવા જવાનું. મને જે કામ સોંપે તે મારે કરવાનું જ છે આપડે શું કરીએ કે ભાઈ હા આપણે જતા છે તો બસ બહુ કામ નહીં કરવાનું આટલી સેલેરીમાં તો આટલું જ કામ થાય આનાથી વધારે નહીં થાય તો એનાથી તમે ફ્યુચરમાં આગળ પણ નહીં વધી શકશો જે. કામ કરવાનું છે તે દિલથી કરી પણ નહી શકશો અને શીખી પણ નહી શકશો જેના કારણે તમે ફ્યુચરમાં જે એઆઈ નો જમાનો આવવાનો છે કે બીજો કોઈ જમાનો આવવાનો છે તેને તમે સાથે લઈને ચાલી નહી શકશો.
હા મેમ તમારી વાત પણ બરાબર જ છે કેમ આપણે આજે કરનો સંદર્ભ આપણે ભવિષ્ય આપણું ઉજ્જવળ કરે છે એટલે આપણે એમ જેમ આપણે જે ઓપોર્ચુનિટી ઓપોર્ચ્યુનિટી મળે તેનો આપણે લાભ લઈને સતત કામ કરતા જ રહેવું જોઈએ.
તમે અત્યારે જોશો કે હા બોલો બોલો.
હા પણ અમે છે ને અત્યારે તો બધા ના નાના છે ને ઇન્ડસ્ટ્રી બધી બહુ ડેવલોપ થઈ ગઈ એટલે આપણને એવું નહ કે અઉન્ટ રિલેટેડ પણ બીજું બધું ઘણું બધું બી કામ હોય અ કોલ સેન્ટરમાં કામ હોય તો જેને વાત કરવાનો શોખ હોય તો તે લોકો કોલ સેરમાં બી જોબ લઈ શકે.
હ એ વાત બરાબર છે કારણ કે કોઈ પણ કંપનીમાં કોલ સેન્ટર હોય જ છે ને હોવો જ જોઈએ જેનાથી કંપનીને સગવડતા રહે અને એ સિવાય તમે વ્યવસાયને લગતા ગવર્મેન્ટે પણ કેટલો બધો વિચાર કર્યો છે કે ન્યૂ એનઇપી આપી છે કે જેના કારણે તમને ગમતો સબ્જેક્ટ ઇન્ટરેસ્ટથી તમે ડીપલી શીખી શકો ને બાકીના સબ્જેક્ટ તમારે નહીં શીખવાના અથવા તો ઇગ્નોર કરવાના અથવા તો બાજુ પર મૂકી દેવાના પણ તમને જે ગમતો હોય એ સબ્જેક્ટમાં ડીપલી નોલેજ મળે ને જેનાથી તમે. રોજગારી મેળવી પણ શકો છો ગવર્મેન્ટ તમને યુનિવર્સિટી તમને લોન પણ આપે છે તમને સપોર્ટ પણ કરે છે ફિનિશિંગ સ્કૂલના ક્લાસ પણ ચલાવે છે કે તમારામાં કંઈ ક્રિએટિવિટી હોય તો એ સ્કૂલ તમને ડેવલોપ કરવામાં મદદ કરે છે. એટલે સ્ટુડન્ટ્સ માટે ઘણા બધા વ્યવસાય યુનિવર્સિટી દ્વારા સ્કૂલ દ્વારા સરકાર દ્વારા ઘણો બધો અત્યારે લેટેસ્ટ માર્કેટમાં મેં જોયું છે.
હા મેમ વાત તો તમારી બરાબર છે પરંતુ છે ને હમણા આપણા દેશનું વૈશ્વિક વાતાવરણ બરાબર નથી કારણ કે હવે દુબઈને એ બાજુ યુદ્ધ થાય યુદ્ધ ને એવું પરિસ્થિતિ સર્જાય એટલે હવે કેટ છે બધા પેટ્રોલના બી ભાવ વધવા એટલે પેટ્રોલ પ્રપમાં એટલી બધી લાઈન લાગી. ગેલી આય છે તો લોકોની.
એ છે ને એક જાતનોો ખોફ એવો છે કે આપણા દેશ સાથે યુદ્ધ નથી થયું બીજા દેશ સાથે યુદ્ધ થયું છે તો એની અસર આપણા દેશમાં જોવા મળે છે ખરેખર એવું કઈ જ નથી નથી પેટ્રોલ ની તંગી આપણા દેશમાં કે નથી ગેસની તંગી. કોઈ જ વસ્તુની તંગી નથી પણ સમાચાર જોજઈ ને લોકોનું મગજ છે ને એવું થઈ ગયું છે કે આપ આપણને પણ નહીં મળશે આપણને પણ અછત થઈ જશે તો લાવ હું બધું અંદર ભરી દઉં જેના કારણે માર્કેટમાં અછત સર્જાય છે યુદ્ધની પરિસ્થિતિના લીધે આપણા ભારત દેશને કોઈ પણણ જાત નું અસર થયેલી જોવા મળતી નથી.
પણ મેમ આવું બધું વૈશ્વિક સ્તરે આવી રીતના યુદ્ધ ને એ જે પરિસ્થિતિ સર્જાય તેની અસર પણ નાના નાના ઉદ્યોગોમાં પણ જોવા મળતી જશે.
હા એ જોવા મળતી જ છે પણ એટલી બધી જોવા નથી મળતી કારણ કે આ ભારત દેશ એવો દેશ છે કે જે દરેક દેશ સાથે કનેક્ટિવિટી એની છે કે ભાઈ તંગી થઈ જાય કે અછત થઈ જાય એવું મોદી સાહેબ ચલવી લેશે અથવા તો એવું સરકાર આપ આપણને એવી પરિસ્થિતિ માં લાવવાની દેશે કોઈને કોઈ રસ્તો જરૂર થી જરૂર થી કાઢી. લે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા તમને ખબર હશે કે ઈકોનોમી અર્થતંત્રમાં ફક્ત એક જ દિવસ ભારત દેશ. માં ચાલે એટલું પેટ્રોલ હતું ત્યારે મનમોહન સિંહને એટલી સરસ વ્યવસ્થા કરેલી ને આખું ભારત દેશને ઈઝીલી સરળ પાડેલું કોઈને ખબર પણ નથી પડી એવા આપણા ધુરંધરો બધા બેઠેલા છે ગવર્મેન્ટમાં.
હા મેમ એ પાછું હવે પાછું એવી ન્યુઝ આવે કે હવે રાશન આપણું આપણું દાળ ચોખા બધું બી મોઘા થઈ જ મોંઘું થઈ જવાનું એટલે બધા લોકો રાશનની દુકાનમાં પણ બધા લોકો એટલી ભીડ છે કે અનાજ મોંઘુ થઈ જશે એમ કરીને બધા સંગ્રહ કરવા લાગ ગયા.
નથી થઈ જતું પણ એ લોકો યુદ્ધના. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોંઘું કરી દીધું છે કારણ કે લોકો છે ને બધું ઘરમાં ભરવા લાગે છે જેના કારણે ફુગાવો થઈ જશે પછી અત્યારે જો આવું કરશે તો પછી શું થશે ફુગાવો થઈ જશે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ ના કારણે કઈ એટલું બધું. બધું અ એવું નથી થઈ જનું કે આપણને ખાવાનું પીવાનું ને તેલ પેટ્રોલ એ બધું મળવાનું બંધ થઈ જાય આ ખોટી જ બધા લોકોની અંદર ભય પેદા થયેલો જોવા મળે છે.
હા પછી આવું બધી પરિસ્થિતિના લીધે નાના ઉદ્યોગ ઉપર પણ એની અસર વર્તાતી જોવા મળે છે.
એ તો આપણા ભારત દેશ નો નિયમ છે કે સૌથી થી વધારે સૌથી પહેલી અસર થાય તો મધ્યમ વર્ગના અને નાના જે માણસો છે તેને જ સૌથી વધારે અસર થાય છે જે અબજોપતિ કરોડોપતિ છે મોટા ઉદ્યોગપતિઓ છે તે લોકોને કોઈ અસર થતી જોવા મળતી નથી ને. નુકસાન થાય તો પણ એની અસર પણ એ લોકોને જોવા મળતી નથી તો બિચારા મધ્યમ વર્ગના અને નાના વર્ગના લોકો જ વ્યવસાય થી પણ નુકસાન પામે છે ને માનસિક રીતે એ જ લોકો નુકસાન પામે છે જે ગવર્મેન્ટે એનું ધ્યાન રાખવું જોઈએ.
હા મેમ તમારા સાથે આ નાના ઉદ્યોગો અને રોજગાર વિષય પર વાત કરીને મને ખુબ જાણકારી આપવા બદલ થેન્કયુ.
આભર આભર આબર.
પાઈને.
બાય.